હા કેમ છો?
કેમ છો મેડમ મજામાં
બસ મજામાં તું ચાલ બસ શાંતિ આપડ ગરમી બહુ છે પાણી પી રહ્યા છે.
અરે તમે ગરમી ની તો વાત જ ના કરો એટલી બધી ગરમી છે ને કે ના પૂછો વાત.
આજે તો અમારે એટલો બધો વરસાદ પડ્યો ને પણ એના પહેલા બે ત્રણ દિવસ પહેલા બેન એટલી બધી ગરમી કે આપ આપડે જો બહાર ઊભા રહીએ ને તો આખા ને આખા શેકાઈ જઈએ આપડી ચામડી બળી જાય. ને એટલી બધી ગરમી હતી.
હમ
આજે છેક વરસાદ પડ્યો
ટોપિક
આજે છેક વરસાદ પડ્યો તો આપડે છે ને શું કરવું જોઈએ પાણીનો બચાવ. કરવું જોઈએ આજે આપડે પાણી નો બચાવ છે ને એના પર વાત કરીએ.
હા અચ્છા. પાણી તો બચાવવું જોઈએ તમારે તો વરસાદ પડ્યો અમારે અહીંયા અમદાવાદમાં તો વરસાદ નું ટીપું નથી ખુદ એ સ્વાદર છાળી રહ્યું, પણ સહેજ પણ વરસાદ નથી હવે શું કરવાનું. અને ગરમી તો એવી લાગે છે કે ના પૂછવાની વાત ઉપર થી સફોકેશન. થાય છે, ગરમી લાગે છે, રેવાતું નથી, કામ કરવાની ઈચ્છા નથી થતી. અને પાણી બચાઇએ તો શું હવે ગરમી જ એટલી લાગે છે તો આખો દિવસ પાણીથી હાથ પગ ધોવા પડે છે. ઠંડા પાણી પીવા પડે છે. ફ્રીજ ના પાણી પીવા ના પીવા જોઈએ તો બી ફ્રીજનું પાણી પીવું પડે છે, કારણ કે માટલાના પાણી થી સંતોષ જ નથી થતો ઠંડુ નથી થતો. એટલે એટલી તકલીફ થઈ ગઈ છે.
હમ સાચી વાત છે, તમે કીધું ને બિલકુલ સાચી વાત છે. કે ગરમી એટલી બધી હોય ને તો આપણને ફ્રીજનું પાણી પીધા વગર સન્ત સંતોષ જ નથી થતો ભલે ફ્રીજ નું પાણી આપણને પીવામાં હાનિકારક છે પણ ઠંડુ પાણી પીએ અને શરીરમાં જાય ને. એ જે સેટિસફેક્શન થાય ને એના જેવું બીજું એક પણ સેટિસફેક્શન થતું નથી આપણને. એટલે માટલાનું ભલે ઠંડુ હોય પણ બહાર થી ગરમી માંથી આવ્યા હોય ને અને ફ્રીજનું જો પાણી આપણે ન પીએ ને તો આપણને ખુબ જ ગરમી લાગે છે.
હમ સાચી વાત છે અને આમ બહાર થી આઈએ ને તો પણ એટલી ગરમી લાગે. સ્કૂલેમાં બી છોકરાઓ જાય છે પણ એમ પંખા ચાલુ હોય તો પણ એ લોકો. અને પેલી ગરમીનો પરસેવો બરોબર હોય છે એ વાંધો નથી આવતો એટલી ગરમી સહન થઈ જાય છે. પણ આજે ભેજ વાળું વાતાવરણને બાફ લાગે છે ને એનાથી. એનાથી આપણને હેરાન થઈ જઈએ છે. નથી કામમાં અને વરસાદ જરૂરી છે ખેડૂતોને બી અત્યારે. તે રાહ જોઈને બેઠા છે બધું ખેતીનું પાક બધું કરવા માટે અને ના. વા માટે કે જેવો વરસાદ આવે તરત એને પૂરતું પાણી મળે તો ખેતી પણ થઈ શકે ને મોંઘવારી પણ ઘટ. બધી રીતે બધા તૈયાર છે પણ કશું થતું નથી એટલે બહુ અઘરું પડે છે. અને ખોરાક માં એટલું પાણી વપરાય છે અને વરસાદ આવે તો લોકો ટાંકીઓ બનાયી છે કે જળ સંરક્ષણ એટલે ભવિષ્યમાં પાણી ની તકલીફ તો રહેવાની જ છે. એટલે લોકો એવું વિચારે છે, કે જેવ વરસાદ આવે થોડું આપણેે બચાવ કરીએ તો એ વરસાદનું પાણી જયારે આપને પાણી ના મળે ત્યારે એનો ઉપયોગ આપણે કરી શકીએ એમ.
હા તમે કીધું ને એ વાત બિલકુલ બરાબર છે. અહીયાંયા તો અ અહીયાં તો ઘણા બધા લોકો એ શું કર્યું છે અમારે કે ડીહાર્વેસ્ટિંગ એટલે છે ને વરસાદનું પાણી આવે ને તો સીધું જ છે ને. અ એવું સેટ કરેલું હોય કે એ વરસાદનું પાણી છે ને અંડરગ્રાઉન્ડ જે ટાંકી, બનાયું હોય ને એ ટાંકી ના અંદર જ જાય અને આખું વરસ એ પાણીનો છે ને સંગ્રહ થાય. જયારે ઉનાળો આવે અને બહુ જ ગરમી પડે ને જેના લીધે પાણી ની તકલીફ પડે ને. ત્યારે એ જે પાણી નો બનાવ્યો હોય ને અ ટાકી એના અંદર થી એ પાણી લોકો વાપરે છે એટલે એ લોકોને કઈ તકલીફ પડતી જ નથી એટલે ડી હાર્વેસ્ટિંગ નો જે અ ઉપયોગ કરે છે ને આ લોકો એ ખરેખર સારો છે કે બધાને જયારે પાણી માટે તકલીફ પડે ને ત્યારે આપ પાણી માટે કોઈ તકલીફ નથી પડતી.
એ સાબ ચી છે અને અમારે તો મારા સાહેબ એટલા એક પરાત ની અંદર એક જ ડોલની અંદર એક પણ વ્હાઈટ કપડાં એટલા મેલા હોય ને તો પણ પરાત ની અંદર થોડું થોડું પાણી નાખીને ધોવે છે. એમ જોઈએ પાછું બધું સાબુનું પાણી ની બીજા કપડાં પાછા એમાંને એમાં નાખી છેલ્લે નાના કપડાં કે મોઘતા હોય કે બહુ જ મહેલા એ પણ એની અંદર ઘસી દે અને એવા સા બૂ ને એવું પલાળી રાખે કરે અને ખરેખર મે એ લોકો એટલા ઓછા પાણીમાં ધુવે પાછા ચોખ્ખા પાણીમાં કરી પાછે આટલો નીચો એ પાણી આમાંથી આમાંમાંથી આમાંને પછી રોડ ઉપર ખુલ્લું નાખી દેતા. એટલે એટલો બચાવ કરી ને અમે બાથરૂમ સંડાસનો પણ ઉપયોગ એ રીતે કરે કે વોશરૂમ જાય ને તો પણ એ લોકો ટોયલેટમાં પેલું માટી નાખી દે એટલે એની સાથે મિક્સ કરી દે એટલે પાણી થી એટલું ક્લીન કરવું ના પડે ને એટલું સફાઈ પણ ના કરવી પડે. એટલે અમાર જૈનોમાં તો એટલું એ છે ને અહિંસા એટલે એક એક પીપામાં એટલા અનતાજીવો અસંખ્ય જીવો રહેલા છે કે એક ટીપુ પણ બચાવવું બહુ અઘરું છે એમ.
હમ્મ તમે કીધું ને એ બિલકુલ સાચી વાત છે જૈન ધર્મની તો વાત જ અલગ છે. કારણ કે જૈન ધર્મ ની અંદર તો મેં એ પણ જોયું છે. કે અ જૈન ધર્મ છે ને આખો સાયન્સ સાથે જોડાયેલો છે કે તમે જોજો કે એ સાયન્સ જે જે પણ જૈન ધર્મે એ જે પણ કીધું છે ને એ બધ ધુ સાયન્સ છે ને તો બધું પ્રેક્ટ કલ કર્યું અને પછી જ એ લોકો એ જૈન ધર્મ સાથે જોડાયેલા છે. અત્યારે સાયન્સ
એની ખાવું જોઈએ કે ભાઈ કંદમૂળ ના ખાવા જોઈએ, પાણી ઉકાળને પીવું જોઈએ. અ સંધ્યકાળ પછી તમારે કઈ નહી ક કે સ્ટમક તમારું મૂળજાઈ જાય. સવારે વહેલા ઉઠવું જોઈએ, અમુક ખોરાક જ ખાવો જોઈએ, અમુક સિઝનમાં આજ ખોરાક ખાવો જોઈએ, તો વાયુ ના થાય જે શરીરને હેરાન ના કરે. એટલે એમ કહેવાય કે સાયન્સ અને જૈન બંને એક જ
બધા એકી નઈ બચો. અને અમારા જૈનોમાં તો એટલું પગ વૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે આમ જમ્યા પછી આપણા પેટને ચૌદ કલાક નો આરામ જોઈએ. જે આરામ આ લોકો સૂર્યાસ્ત પછી જે ખાવાનું બંધ કરી દે છે. ખાલી પાણી જ અને અમુક લોકો તો પાણી પણ નથી વાપરતા. સીધા સવારે સૂર્યોદય થાય પછી એની અડતાલીસ મિનિટ પછી એટલે બધું જે કહ્યું છે વૈજ્ઞાનિક પ્રમાણે જ ભગવાને કહ્યું. હા.
સાચી વાત છે. વૈજ્ઞાનિકો જે પણ રિસર્ચ કરે છેને જે કરે છે ને તે બધું આપ ડે જે આપણા જે પૂર્વજો જે કહી ગયા છે ને એજ પ્રમાણે કરે છે. પણ બધું માની નથી લેતા. એ બધું શું કરે કે પેલા વેરી ફાઇ કરે છે કે ભાઈ આવું કીધેલું તો આ બરાબર છે, આવું કીધેલું તો આ બરાબર છે અને એ બધું બરાબર હોય ને પછી જ એ લોકો એને અ ડિકલેર કરે છે. કે નહી આ વસ્તુ આ રીતે જ કરવી જોઈએ, આ વસ્તુ આ રીતે તે જ કરવી જોઈએ. તો જેનાથી તમે જોજો કે જૈન લોકો લસણ, ડુંગળી ને એ બધું નથી ખાતા, છતાં પણ એટલા સ્વસ્થ હોય છે, હેલ્ધી હોય છે ને એ લોકોને કઈ થતું નથી. બાકી તો લોકો લોકોની શરદી ઉધરસ ને બધું થાય કાંદા ને લસણ ને બધું ખાય ને તો પણ કો ને થઈ જતું હોય છે એટલે એ લોકો લોકો એની અવેજીમાં સબસીડરી કઈ ને કઈ લેતા ર રહે છે ને એ લોકો
હમ્મ જયારે અમારે બી એવું થયું હતું એક વાર શરદી ખાસી ને એવું થતું હતું ને કાયમ એમને તો ઘણા લોકો એવું કે કે તમે લોકો ડુંગળી આદુ લસણ ચામાં આદુ નાખીને પીય ને આદુ વાળી ચા તો તમને કદી શરદી ના થાય કદી લસણ ઘી મા વગાર ઉકારીને ખાાવ પછી લીલી હળદર ખાઓ આવું બધું મૂળા ખાઓ તો તમને છે ને શરદી થશે જ નહીં પણ એવું નથી અમુક અજૈન લોકો બી આ બધી જ વસ્તુ ખાતા હોવા છતાં પણ એમને કાયમી સરીદી રે છે અને અમારામાં તો બે વરસમાં બે વખત ઓળી કરવાની આવે છે આંબેલ આ ચૈત્ર માસ ને આસોમ નવરાત્રીમાં તો એ ઓળીમાં ખાલી એમાં લુકું સુખું જ ખાવાનું હોય છે કોઈ મસાલા નહી ઘી નહીં તેલ નહી શાકભાજી નહી એટલે એની અંદર એટલું બધું અમારે પ્રોટીન વિટામીનસ બધું મળી જાય છે અને એમાં કરિયાતુ પીઓ તમે હિંગમરીનો ઉકાળો પીઓ એ બધાથી તમારે શરદી નથી થતી અને તમારા પેટને પણ જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે મળી રહેશે અને એ વખતે કફ બાળે ચૈત્ર મહિનો એવો છે કે લોકો કડવી વસ્તુ તો અમારા મા કડિયાતું પીવાનો પ્રિવ એટલે બધા પેલા એક વાટકી ભરીને કરીયા તુ પે એટલે એનાથી તાવ પણ ના આવે અ શરદી ખાંસી પણ ના થાય ને એની પર તો તમે બિનમરી નો ઉકાળો નહ બધું એવી રીતે
હા તમારી એ વસ્તુ તો બહુ જ સરસ છે મેં પણ એવું સાંભળ્યું છે કે આ ધર્મ ના લોકો છે ને તો કંદમૂળ કઈ પણ નથી ખાતા અમુક ચોમાસાના ચાર મહિના તો બહુ સ્ટીકલી લી પાડે છે અને છતાં પણ એ લોકો હેલ્થમાં બુદ્ધિમાં બ બધા કરતા આગળ હોય છે કે ભાઈ એ લોકોની ખાણી પીણી રણી કણી એ એટલી બધી સરસ હોય છે ને કે ના પૂછ પૂછો વાત કે બીજા જે શું કે બુદ્ધિ ચલાવવા માટે બધા જે દવાઓ લે લેતા હોય કે સંઘ પુષ્પી ખાતા હોય ને તેના કરતા બી આ લોકોની બુદ્ધ બુદ્ધિ બહુ દોડતી હોય છે કે જન્મ જન્મ જ જાત એ લોકો બુદ્ધિશાળી હોય છે એવું નથી હોતું પણ એ લોકોની વિચારસરણી રેણી કરણી એ પણ બહુ મેટર કરે છે તો જેના કારણે એ લોકો બુદ્ધિશાળી હોય છે
અને બુદ્ધિશાળી કરવામાં ખોરાક બી જરૂરી છે તમે ખોરાક જેવું લેશો એવું તમારું મન થશે જેવું અન્ન એવું મન એટલે એની અસર પણ જેવું ખોરાક તમે જંક ફૂડ લેશો કે ચરબી વાળું કે ચીઝ પનીર બટર તો તમારે આળસ આવશે આળસ આવશે એટલે તમે ભણી નહી શકો અમારા જે સાધુ સાથી ભગવાન હોય છે તો જે લોકો દીક્ષા લે છે એ લોકો ખોરાક જ એવી અને એક જ ટેમ ખાય એટલે તમે એક જ ટાઈમ ખાાવ બપોરે થોડીક વાર આરામ કરો પણ તમે ઉઠી ને પછી આખો દિવસ એટલે એ લોકો સ્વાધ્યાયમાં લાગી જાય છે અને સ્વાધ્યામાં લાગી જાય પછી એ લોકો એમની ગાથા જ કરે અને અમારામાં એવું છે દીક્ષા લીધા પછી એક જ ટાઈમ ખાવાનું હોય છે અને પછી તમારે સ્વાધ્યમાં લાગી જવાનું હોય છે એટલે તમારે યાદશક્તિ પણ વધે અને પેલું જો તમે ખા ખા કરશો તો કોઈક વાત તમને ગેસ થઈ જશે એસિડિટી થઈ જશે પ્રોબ્લેમ થશે એટલે કબજયાત થઈ જશે આ બધો પ્રોબ્લેમ થાય પણ તમે એક જ ટાઈમ ખાશો એટલે તમારે પચી બી જશે ને સાંજ સુધી તમારું પેટ બી હલકું સ્વાધ્યાય બી કરી શકો સવારે ઉઠશો ત્યારે પણ તમે ફ્રેશ થશો અને પેટ બી સાફ થઈ જશે એટલે તમારું ધ્યાન તમારે જે સ્વાધ્યાય કે ગાથા કે જે કરવું છે કે તમારે જે ભણવું છે કે કોઈ બી પ્રક્રિયાઓ એ તરફ તમારું ધ્યાન તમે કેન્દ્રિત કરી શકો છો
હા એ બહુ સરસ છે કે તમે ક છો બધા જ ધર્મમાં છે છે કે તમારે ઉપવાસ કરવો જોઈએ કેમ કરવો જોઈએ કે ભાઈ તમારે આ શરીર નું ચક્ર છે ને એની એક દિવસ તમારે આરામ આપવો જોઈએ કે જેનાથી હા જેનાથી તમારું શરીર સારું ચાલી શકે તમારું મન સારું થાય ને એ દિવસે ખાવાનું જે સમય બચી જાય ને એટલો સમય તમારે છે ને તો ભગવાનમાં આપવાનું હોય એવું કહેવામાં આવ્યું છે તો આ વિશે બેન તમારી સાથે ચર્ચા કરવાનો ખુબજ મજા આવી આભાર આવજો આવજો